હું મજામાં છું તમે કેમ છો તમે શું કરતા હતા આજે હું થોડું કામ કરતો હતો પછી ઘરે આરામ કર્યો.
કામ કેવું ચાલે છે?
સારું, ચાલુ રહયું છે થોડું વ્યવસ્થા રેવાનું પડે છે. અરે, પૂછે જ નહીં ગરમી એટલી ખતરનાક છે ને પંખા એસી વગર તો રેવાય જ ન નહીં બહુ ખતરનાક ગરમી ચાલતી છે.
સાચી વાત છે. સવારે તો એટલી ગરમી લાગે ને બપોરમાં તો એટલી તકલીફ થાય ને બહાર તાપમા બે મિનીટ નીકળીયને આખું ચક્કર ટક્કર જેવું લાગે છે.
સાચી વાત છે, મારુ બી સેમ આ આવું જ થાય છે. શું કરીએ હવે તો ગરમી તો પડીયા જ કરવાની છે.
હા, એ તો સાચી વાત જ છે. તો વરસાદ પડતો નથી એ બી છે જોન અત્યારે જૂન મહિનો ચાલુ થઈ ગયો, તો વરસાદનો નામો નિશાન ની મલે એ તો મેન વાત છે જોની
વરસાદ બી પડે ને એક બે વાર બી તો બી સારું થાય પણ વરસાદ પડવાનું નામ જ નહીં લેય.
તો શું યાર, વરસાદ તો આખું હેરાન કરી દીધું છે. વરસાદ આવે તો થોડું મોસમ સારું થાય. ગ ગરમી તો એટલી ખતરનાક છે ને.
એજ એવું જ ચાલવાનું છે શું કરીએ? ગરમી તો છે જ.
બીજું કેટલું ચાલે કામકાજ બસ ચાલતું છે અત્યારે મંદી છે યાર.
કેમ શું થયું?
અરે અત્યારે તો ઉપરથી ગરમી ઉપરથી આ અમારું ઓનલાઈન એટલું ચાલતું નથી ઓફલાઈન એટલે ગરમી હોય એટલે કોઈ આવે નહીં સાંજે આવે છ વાગે હુધી. આખો દિવસ એટલું કોઈ ઘરાકી નહીં હોય. છ વાગે પછી હોય પણ તે બી બે ત્રણ બે ત્રણ ખાલી ભાવ પૂછ છેન નીકળી જાય.
એ તો એવું જ છે અત્યારે મોસમ એવું છેને એટલે કોઈ આવે નહીં. અને અમે તો કેવું છે બી ખબર કે અત્યારે તો ઓનલાઈન બધું મળી જાય છે ને એટલે એ લોકો બજારની ની કરે બે મિનટમાં ઓનલાઈન એમેઝોન કે ફ્લિપકાર્ટ કરે જોય કે ચાલ બે દિવસમાં આવી જવાનું મંગાઈ દેય. કશે જવાની જવત નથી, પડે
એક તરફ આ સારી વાત છે, ઓનલાઈન નું પણ પછી અ અમાર નાના માણ ન આખો ધંધો ચોપટ થઈ જાય ને કેમ અમને તો ખબર નહી હોય કેવી રીતે ઓનલાઈન જવાનું એમ છે, તેમ છે ને
ઓફલાઈન આપડે
મહેનત કરીએ દુકાન ખોલી આખું લાટ બિલ પછી કઈ મેલ નહી પડે તો પછી કે રી ચાલવાનું
અરે પણ તું પણ ઓનલાઈન કહી શકે છે ને?
કેવી રીતે કરવાનું ઓનલાઈન મને બી શીખાય ને અરે
ત મેં તને છે ને ઓનલાઈન અઉન્ટ ખોલી આપો એમેઝોન ફ્લિપકાર્ટ પર તને ખાલી છે ને તારે ડોક્યુમેન્ટ એ બધું જો ોુ મટ મોકલી આ ચાલ કરી જો તારે ડોક્યુમેન્ટમાં છે ને તો તારું તારી ફોટો જોય પછી ત જીએસટી નંબર જોયો તારો પેન કાર્ડ નંબર જો તારો આપડ શું કે હા ખાધું પણ આપડું રેગ્યુલર સા સેવિંગ અઉન્ટ નહી જોઈએ, આપડે પણ જેમાં શું બિઝનેસ પૈયા આવે કે નહી, એ ટેન નંબર હશે એ બધું ડો ક જોઈએ
હા એ બધું તો છે જ મારપાઈ. તો હવું ત તને વોટ્સઅપ કરું. તો ક
કયા નો ફોન છે, એમેઝોન કે ફ્લિપકાર્ટ બંનેમાં કરી દઈએ ને એમેઝોનમાં કરી દઈએ એને ફ્લિપકાર્ટમાં કરી દઈએ જો અત્યારે મેં છે, ને એમેઝોનના એકાઉન્ટ પર
તો બિઝનેસ નું નામ શું છે?
હારું વાત જો મારું તો કેવું આ તો સાઈડ દુકાન મા કામ કર્યા કરું પણ આ કેવું એમેઝોન ફ્લિપકાર્ટ નું આવે ને એટલે મે જોયા કર એ બિઝનેસ ન હોય તો ખાલી ટાઈમપાસ પૂરતું કે સાઈડ પર ઈન્કમ આવે અને કઈ ચાલવાનું છે નહી બધું ઓનલાઈન જ હોય એટલે મારું કેવું દિવસ ના બે ત્રણ બી ઓનલાઈન ગરાગ આવી જાયને મારું કામ પઇ જાય કેમ કે ઓનલાઈનમાં કેવું મને એક એક અકાઉન્ટ બનાવ્યું એમેઝોન નુ તો ત્રણ હજાર ને મળી જાય ને ફ્લિપકાર્ટ નું આવ્યું હોયે તો ત્રણ ને બે પાંચ થઈ ગયા દિવસ ન એક બી આવ તો પાંચ હ અડધો કલાક કામ કેટલું ખાલી ત્રણ કલાક નું કામ એમેઝોન અકાઉન્ટ બનાવ્યું બિઝનેસ અઉન્ટ બનાવ્યું કામ પતિ ગયું એ બી સારું એ લોકોનું બ એ લોકો ન બી ઓનલાઈન આવી જાય મારું મને પૈસા મળી જાય એટલે બંને નું કામ થઈ જાય.
એ તો વાત સાચી છે આ કામ ત સરસ કર્યું ચાલુ કર્યું છે.
શું કરે યાર આ જો નહી એક તો આ આ કામ પોતાનું કામ છે પણ એટલું મંદી ને એ બધી હોય લે તો એટલી કમાણી થાય ને મહિનાને કઈ એમાં આટલું મોટું દુકાન ખોલીને બેલા છે પણ મહિનાનું ખાલી દસ બાર હજાર આવે. તો પછી તો કેવી રીતે રેવાનું કેમ કે જોની
આ લાઈટ બિલ જ બે બે ત્રણ હજાર આવી જાય પછી આ પાણી નો બિલ આમ બિલ બિલ આ બિલ લાાઈટ બિલ એમને તેમ થતો થતો એમાં દસ હજાર થઈ જાય પછી કેવી રીતે કરિયા કરવાનું એટલે આ સાઈડ પર કરવું જ પડે.
તારી વાત સાચી છે સાઈડ મા આપણે કઈ ને કઈ કરવું જ પડે.
તું કઈ સાઈડ પર કરે કે નહી હા કરું છું શું કરે છે શેરમાર્કેટ કરું છું.
શેર માર્કેટ ચાલ્યા કરે આપ લોગ ટર્મ કરે કે શોર્ટ ટર્મ કરે એટલે હું શોર્ટ ટર્મ કરું કેમકે લોંગ ટર્મમાં બઉ ઝંઝટ શોર્ટ ટર્મમાં કેવું ક એકવાર પૈસા નાખી દીધા દસ બાર હજાર જો મેં છેને અ એકમાં નાખેલા હતા. છ રૂપિયા ન ઓફર મેં લીધેલું એક શેર વોડાફોન અ કેટલા ક્વન્ટિટી ખબર પાંચ હજાર લીધેલા હ પાંચ શર્ટ પેન છ એટલે આઠસો તેત્રી ક્વન્ટિટી લીધેલી. ને અત્યારે જો ભાવ ચાલતો છે ને.. જો બે મિ ચારમાં જોઈ લો અત્યારે ચાલતુ છે ચૌદ, ચૌદ બાય આઠસો ત્યાસી બીજુ અત્યારે મારો પ્રોફિટ કેટલું ચાલે ખબર, અત્યારે પ્રોફિટ ચાલ
છે, અ કેટલું પ્રોફિટ
જો અત્યારે મારો પ્રોફિટ ચાલતો છે અગિયાર હજાર છસો બાસઠ.
સારું છે.
હ.
આવું પ્રોફિટ ચાલીયા કરે.
હરે આ તો કઈ નહી મજા વી આઈનો તો શેર છે ને તો બંધ થઈ જવાનો હતો, કેમ કે એનો છે ને કંપની તે ઉઠી ગયેલી હતી, જે જે મહેનતય ને તેને બહુ બધા પૈસા ખાઈને પણ સરકારે લઈ લીધેલ પૈસા અત્યારે એમ તેમ કહીને, પાછું ઉપર આવ્યું મેલા બે મહિના બે બે વર્ષ કર્યું વેટ કર્યું વેટ કર્યું, મે કાયુંને આ બધા દોસ્તરે કાઢી દીધેું આ વી આઈ નું છે, પણ મે મને ખબર હતી કે આ વી આઈ નું છે ને એક વાર ઉપર આવશે જ આવશે. એટલે મેં વેચ્યું જ નહી, અત્યાર સુધી નથી વેચ
કે મ અત્યારે ની વહેંચ્યું એટલું બધું પ્રોફિટ આવી ગયું છે, આ કે આ છે ને પચીસ રૂપિયા વાળી દવાનો છે.
મતલબ પચી રૂપિયા બી જાય ને તો જો આમ હમારું પ્રોફિટ ખડો ખતરનાક થઈ જાય. જેતા પંચી. એ મારો વીસ હજાર જેટલા પ્રોફિટ થઈ જાય તો અત અગિયાર હજાર કાઢીને શું કેમ બે વર્ષ આટલા, વેટ રોકાણ કર્યું છે તો વેટ પાંચ છ મહિના કરેલ, કેમ કીધું અત્યારે કેવું આનું ઠીક થઈ ગયું છે, સોલ્ હવે કંપનીને કર્સ બધું ચુકાઈ ગયું છે, તો અમે પાછી ને વી આઈ ન તો કેવું બધી જગ્યા ફઇવ જી ફાઈવ જી લાગવાનું છે, ને વી આઈ નું નેટવર્ક કેવું આખા ઈન્ડિયામાં બધી જગ્યા ચાલે આ જીઓ જેવો નહી કે અર જગ્યા ની ચાલે એમ એટલે કંપની તો કોઈ દિવસ બંધ થવાની નહી, નેટવર્ક વધવાનું એટલે શેરની પ્રાઇસ બી વધવાની, શેરની પ્રાાઈસ વધવાની એટલે આપને હું પ્રોફિટ મળવાનું, એટલે અત્ય્યારે એની વહેંચવા એવો હોય તો તું અત્યારે લઈ લેને અત્યારે તું ચૌદ રૂપિયા પર બી લઈ ને
પેમેન્ટ ચ હતું. હ જો અત્યારે તું ચૌદસો ના શહેર લઈ લેને, તો બી ચાલી જ જાય. એ ચૌદસોમાં તને સો આવી જાય. હા ચાને એવું તોને લઈ લ હા. જો ને અત્યારે ચૌદ જોનલે. અમે આ જો. આઠસોને પચીસ ગુણ્યા સો લખ. તારા પચીસો પ્રોફિટ છે ને એમબી કેચ જો આ જે વીઆઈ નીચે પડેલું ને શે શેર ત્યારે એ છેલ્લું કે ખબર કેટલું ગયેલું તો ચોપન ગયેલું તમે જો તાર ચોપન ગુણ્યા સો બી કરે તો બી તારું પાંચ હજાર ચારસો જેટલો પ્રોફિટ ગણાય. એટલે તમે એમ પ્રોફિટ થવાનો જ છે. મે તો એવો જો તું અત્યારે ચૌદના જગ્યાએ તું હજાર છેદ લઈ લે ચૌદ હજારના ચૌદ હજાર ના. ચોપન છેલ્લે જાય તો તારે પ્રોફિટ કેટલો થઇ જાય. ડબલ ટ્રિપલ થઈ જાય. એવું હોય તો લઈ લે એ તને એ કઈ ખરાબ ન બીજું શેર તો કેવું છે વધવાનું જ છે લોંગ ટર્મમાં કેવું એક વાર માર્કેટ પડે એટલે પડી જ જાય તો બ લાલ આપે છે.
આા તારી વાત હા ચોક. સાચી છે. ચારની મે લેલું. મેં તને પછી સાંજે મળું. ફોન આવતો છે હા સારું ચાર.